બોલો જામો.
બસ એકદમ મજામાં.
શુ કે છે કામકાજ ચાલે કે એવાજ કામ.
બસ હાલ તો નવરા દુઃખ જેવું હો ટેસ્ટિંગમાં તો કોઈ આવતું નહિ કોણ ખાધેલા.
હ
તંધા રોજગાર મા હવ હાલ ચોમાસું ચાલુ થઈ જાય ને યાર હવે એટલે કમકાજ શું થઈ જાય.
તો હવે હોટલ બોટલમાં ખાવાવા નહીં જઉં‌.
ખાવા બાવા જઈએ ને હેડો એક દાડા ગોઠવી જે તો શું ખાવ જ‌ઉ હો કો હે.
દાલ મખની વ ભાઈ ફેમસ છે દાલ મખની ખાવા જઈએ.
તો શિવપુર મકા જઈએ એક દાલ મખની ખાવા શિવપુરમાં હ લખે દરા ભર.
મોંઘી થઇ ગય ભણ ભાઈ.
ભાવ તો રેવાનો નઈ પ્રખ્યાત કોઈ બી વસ્તુ પ્રખ્યાત થાય એનો ભાવ વધી જ જાય યાર. હ જે જૂજ વસ્તુ મળતી હોય એમાં ભાવ વધી જાય.
ના એ વાત ખરી ભાવ તો વધી જાય બરોબર પણ ભ‌ઈ વસ્તુ બનાવી જો તમે ખાવા જયા હ છો.
હવવે ખાધેલીઈ ને આપડે તો.
એવું એમ.
એમાં કોઈક બાર પ્રકારની દાળ નાખવામાં આવે.
કોઈ બાળપકારની દાર નખવા ના આવે બાર બાર કલાક ઉકાળવા મોકો. પીલી આવું ઉકાળવામાં આવે પ્રોસેસ તો લો બી એના જ પૈસા લેે.
હા અને પેલું કક બાજરી આ કઉ ભાઈ રોટલી હોય એટલે વધારે મજા.
હા એ મજા અને ભઈ તે છાશ એક નંબર.
અહી તો કોઈક આખી લચ્છી જેવી આલે હે ને.
હે લચ્છી તો હા લચ્છી રગડા ટાઈપ હોય પણ હોય સાસ જ તમે એક. ગ્લાસ લો. હા હાઈઠ રૂપયો નો ગ્લાસ આવે એક છાસ નો પણ ભઈ આરામ થી ત્રણ માણસ પીએ.
હા રમ રમતો રમતો ત્રણ માણસ પી જ‌ઈ ઘા.
હા એજ ન.
મેમ તો ગઉ ની રોટલી હોય ને એટલે વધારે મજા આવે મેંદા કરતે તો શું કેવ તમારુ.
હમ આજ ને મેંદા કરતી ઘઉં ની ભાઈ ઘઉ શરીર માટે ઓમ સારા એ ખરી. ખરાબી ખરી ભાઈ.
હમ પણ મેદા કરતા તો યાર હારા ને મેદો તો શરીર મા. તમારા પ્રાચન ક્રિયામાં કેટલો ટાઈમ લે.
છે ને ધાબાળા હેને એ લોકો ભઈ પ્યોર ઘઉંની રોટલી જ વાપરે બાકી એમ તો નોર્મલી હોએ. ટલ મો ગમે તે જો ને એટલે મેદા હંગાથ મિક્સમાં જ આવે રોટલી.
હા એ તો વાત સાચી હા પેલું તો દેખે જ આવે યાર. તો આ ઘઉ ની હંગત કયાએલી ખબર પડી જાય મેદા ની હંગાત મિક્સ હોય. એ રોટલી નો ટેસ્ટ નો બધું ઓમ ચેન્જ થઈ જાય એટલે.
લખે તાબામાં એકટલી દાલ મખણી મળે કે બીજું બધું મળે.
લખીતા રામણ દાલ મખની. હોય પછી જીરાદા દાળ ફ્રાય ને એવું રાખે પછી કોળો નું શાક કરીને રાખે.
એવું એમ આ બધી આઈટમ આઈટમ આપણે ગુજરાતની લાગતી નહિ યાર.
ના કોળા નું શાખ આપે ગુજરાત ની અંદર બોલવું ઓછાલ લોકો ખાય.
હ લખેતા હતા હ ને બધું પંજાબી આઈટમ લાગે કે્યારેર.
પંજાબી પંજાબી પ્યોર પંજાબી પંજાબી હી જ નહી રહેતા સોજ પંજાી હૈ.
એવું એમ ના હમ. કે પછી પાટણમાં તો જવું હોટલ વોટલમાં.
હમ પાટ હતું પ વટલ નું તમ શું કે આવો આખો દિવસ.
એવું એને તો તમે વધારે જતા લાગો.
એટલે આ બહારનું ખાવાનું થોડી તેવ વધારે હમણાં થી.
હિમપ્રવાહ એટલે તમા સરી જોઈને આવે છે. શરીર જો લાગે છે કે તમે બહારનું બહુ ખાતા લાગો પણ ભાઈ બાટણ ની વાત ના થાય યાર. પાટણમાં જેવી જેવી વસ્તુ વાનગીઓ મળે.
હા જબરજસ્ત બધું પ્રખત જેટલું હોય.
પણ આપડા ત્રિકોણીધા જેન જણા સમોસા. પાટણની પ્રોડક્ટ ખરી. પટ્ટી સમોસા હૈ પછી વઘારેલા સમોસા.
હા વડા ભાવ વઘારેલું.
આ વગ વડા આ શિંગ ભજ્જજી અનું શાક વેરાટી. વેરાયટી જ બધી આપણા ત્યાંથી હો એથી પેદા થાય. હે આવડું વાટકી જેવડું પાટણ પણ ભાઈ ખાવાનું એટલું બધું હોય ને. લોસમાં કોઈ રેતું નહીિ ખાાન પીણીમાં વસ્તુમાં બધા ફાયદામાં જ છે પાટણમાં.
પીવામાં ભાઈ અમે કોઈ બી ખાવા પીવાનો ધંધો કરો ને તમે હ સૌથી વધારે. તો માર્જિન ના ખાવા પીવામાં.
હા માર્જિન ખરી પચચાસ ટકા.
પચાસ ટકા એક તો માર્જિન તમારું ખાવા પીવાનું બધીલો પાક. પાણમાં પકોડા ફેમસ છે પકોડડાવાળો કેટલલો કમાતો છે.
હા પકોડા વાળા ફેમસ છે પણ પાટણમાં હો એ પકોડાનીને એમ તો મેં એવું અબડ્યું હો પા. પકકોડા ફેમસ ભી પાલમપુરના હૈ. પાટણ જેમ આપડે ચાખ્યા નહી.
એ નહી એ કડી પકોડા તમે જે વાત કરો પાલમપુર ની એ કડીી પકોડા. એજ પાલક ના બનેલા હોય કેલા પાલક ના પકોડા હોય. અને આપડી કઢી હોય ને પેલી આપડે નને બનાવતા ઘરે એવી કઢ હોય એમ અને પાઉ. જોડ નાના નાના પાઉ. સાસંગા તાતા હોય ને તો પાલનપુરમાં બહુ પ્રખ્યાત છે મજા આવે.
આ તો પેલા પકોડા પેલા જુનાગંજ વાળા.
હા જુનાગંજ વાળા આ પકોડા કેવું કે ચણા નો લોટ હોય અંદર ડુંગળી હોય. અને એનું મિક્સ કરીને બનાવવામાં આવે ચટણી માં કેવું કે ખજૂર એવી ચટણી આપવામાં આવે.
હા વાત કરી પકોડા આપડે ખાધેલા પકોડા. બઉ મસ્ત આઈતમ હે ભાઈ બઉ એટલે બઉ પાટણમાં હે ખાવાનું લાયક તો ભાઈ બહુ ગજબની વસ્તુ. તમે જો હવે કોઈ દિવસે પેલા ઉપવાસમાં ઉપવાસમાં સમોસા મળે અહિયા પાટણમાં પેલા ત્રણ દર ફરાળી સમજાય ભાઈ મને એવું થાય કે હા હા ઉપવાસ જ હોય.
કસો ટકા હતા લોકો ઉપવાસ ના નામે તો ભાઈ આટલું ખાતા હોય અને પછી કેહેવામાં આવેઉ ઉપવાસ કર્યો અમે બાકી ઓરિજનલમાં તો વેફરો ખાય માવો ખાય સમોસા ખાય અથ તો કચોરી ઉપવાસ માં આઈ ગી ફરાળ ફરાડી પીજા આઈ ગાયા
પાટણમાં બીજું ફેમસ દેવડા ફેમસ છે નહીં પાટણ ના
હા પાટના દીવડા ફેમસ
હા મે એવું હંભાળ્યું ભાઈ પાટણના દેવડા તો આઉટ ઓફ કન્ટ્રી જાય આઈ થી
હા બાર બાર ફોરેનમાં બહું જાય લોકો બહુ બહુજ હો મેન ગણાય ગમે ત્યા થી આ કોઈ મહેમાન આવ્યુ હોય તો કો બહાર થી ગેસ્ટ આવે ને તો એ લોકો દેવડા વધારે આપતા હોય છે એ લોકો
દેવડા દી
કારણ કે પટોળું તો બહુ મુકું પડે એટલે પતોળું ફેમસ છે પણ પતોળું કોઈ આપી ના હકે અઈયા કી એતો નીચ બહું મોઘું પડે ને યાર
બઉ એ પાટણ ના પટોળા ની વાત થઈ યાર નેચરલી કરડ એવું મન ભાઈ મ તોયું આપડ કેમઓ અત્યારે બનાવ કે નહી બનાવતા પણ પેલા એવુ હતું કે હોનાના જે પેલી તાર હોય ને એને આ વરખ હોનાની વરખ ને મોર પીંછને મોરપીંછ દઈએ અને ભાવ મેન વસ્તુ પાટણના પટોળાની બે સાઈડ પહેરી હકો તમે
હા બંને સાઇડ પહેરી હકી ઈ છે ને એક સમાજ બનાવે છે સાલ્વી કરીને સમાજ હે જો વર્ષો થી એક જ સમાજ બનાવે છે સાલવી સમાજે અને વિરુદ્ધ પટોળા ના ધંધા સાથે તે વિક્રમ સંકળાયેલો
ખરી કે એ લોકો એની ઘરની છોકરીને શીખવાડતા નહીં હ પણ એમના છોકરા જોડે પૈણી જે છોકરી આવે ને એને શીખવાડે
હમ હા એટલે શું એ ધંધો બહાર કોઈ લઈ ના જઈ શકે પાટણ ની બહાર કણ કે આ વસ્તુ પાટણ ની ફેમસ છે ના ઉ વસ્તુ કાલ ઉઠીને શીખી ને જાય તો બારાર થી બાર લોકો ફેમસ કરી દે એમ પછી એની જે માન્યતા રહી ને એ કોઈ એનું મૂલ્ય જળવાઈ ના રે એમ ખ્યાલ આયો
પણ આ તો અમેં તો મેં હામળયું હે તો પાટણ ના પટોળા ભાઈ બનવા માંડે અહી બારે કે પછી એ પેલા ફેબ્રિક વાળા બનાવે હે અવાજ નહી આવતો
મ રોડી વર્ક જેમ બાર વક બાર કરાવે છે એમ
એવું એમને
હમ
પણ ભાઈ ખરી પાટણ માં ઘણું બધું ફેમસ છે પણ ખાવા માટે તો બેસ્ટ જગ્યા બે હુંટ પણ આઈ થિંક રહવું બે હાજાર નવ થી બે હાજાર છવ્વીસ એટલે સત્તર વર્ષ જેવું થયું મારે પણ ભાઈ મેં જેટલું પાટણમાં નાસ્તા જોયા હેને એટલે મને એવું લાગે ને કે તમને અમદાવાદમાં નઈ મળે વેરાયટી ટાઈપ હો વેરાઈટી ટાઈપ ની વાત હ અમદાવાદ બઉ મોટું હોય ભાઈ
નીકળ્યા હોય ને તો તમને પાાવ ભાજી મળી રે
હા એજ ને જુનાગંજમાં પાઉભાજી મળી રહે તમને બજારમાં મળી રહે અને હવે તો ભાઈ નવું લોકેશન બન્યું. તનું ફાસ્ટ લોકેશન પીલું બોડિયા રોડે
હમ
એ રાતે તમને ત આલુ પરાઠાધી બધું મળી રે
આસો ટકા સો ટકા મળી દે પણ બધું રોજ ખાવાથી ભાવ પેટ વેટયાર બગડે ને એક ન વસ્તું તમે ખાતા હો તો
જીવનમાં કરીશું સુું તો ખાવા માટે જન્મયા
ના ના જન્મ વા જન્મેયા સો ટકા યાર પણ સર્વિસ સારું વિશે તો ભાઈ પાછળથી જમી નગતો ભાઈ આ તો નવી નવી વેરાઈટીઓ રોજ દરરોજ ના રોજ
એ વસ્તુ ખરી ખરી ભ પાટણમાં બીજું બધું તો હે જય રાશિએ પ્રોગ્રામ મારે દાલ મખી ખાવાની ઈચ્છા હતી એટલે તમને ફોન કર્યો હતો. દાલ મખ ખાતાઈએ બાકી મુંઈ બીજું વ્યવસ્થિત બધું એ હતાએ આપડે.
મજા આવો દાલ મખની માં તો મજા જ આવો ને એ તો ખોરાક અને દેશી ખોરાક નહીં એ આમજ તો સર આપડે ઘર બનાવી કેર આખો તો એમ કોઈ શરીરને નુકસાનકારક નઈ દાલ મખની તો? હમ.
તુંઈ હારી બનાવે હૈ.
હા દાળ ભેગી થઈને આવતી એટલે હાઈજેનિક ફૂડ થઈ ફૂડ ગણાયમ. આપડે બહાર જેવું નહ ય પનીર બનીર ની સબ્જી તો થાય પનીર કેયા ઓરિજનલ આવા.
હમ.
હમ.
બ સાચી વાત પનીરે ભાઈ અત્યારે બગડી ગયો લોકો પનીરમાં ડુપ્લિકેટ બનાવ માંડ્યા.
હમ.
અને ખવાય નહી હું તો હુંને બહારની સબ્જી હ પનીરની સબ્જી ના ખવા એના કરતાતી સેવે ટમેટાની સબ્જી સેવ ટમાટરની સબ્જી ખાઈ લઉ ઉહારું.
હા એવું છે સેવ ટમેટા જ બહાર ની ચપાતી રોટલી જોયું પ્લેન રોટલી નેવ બધ ખ લીધું હોય તો ચાલો ને બાકી પેલું તો ના ખવાય સો ટકા ના ખવાય.
આપડે હોટલ બનાવીએ ભાવ.
એવું છે એમને?
હા કમબઈ ચોકડી બાજુ અથી હે હ. હા એ સિવરી હૈ કોકરેજ બનાસકોઠા મથી હૈ ત્રીસ ચાલીસ કિલો ત્રીસ કિલોમીટર તેવું થાય છે પણ ફૂડિંગમાં ભાઈ પૈસા સારા.
હા ફૂડ ફૂડ લાઈન માં સો ટકા પૈસો બને. કારણ કે પ્રોફિટેબલ મોટો ધંધો છે યાર તમારું રોકણ ત્રીસ ટકા હોય તો બાકીના સી તેર ટકા તો તમારે લેવાના જ થાય હ ને.
હના ભાઈ ગમે તે હોય દુનિયામાં ગમે તે થાય ફૂડિંગ તો બંધ ફૂડિંગ તો બંધ થવાનું જ નહી.
હા સો ટકા નની થાય તો. એના કારણે થઈને તમાર પલું થાય એમ કે ધંધામાં સો ટકા ચાલુ જુ જગ્યા લોકેશનને બધું વ્યવસ્થિત હોય ને ભાઈ તો તમે ચાલી જાય.
હા એજ ને.
હમ સો ટકા ધંધુ સારો બીસ્ટ ધંધો આતો હ.
અને આપણેે તો કર્યું ના ના પોતાને ભાડે લીધી એ જગ્યા.
એવું છે એમ શું ભાડું આપવાનું?
બાડું અત્યારે તો થોડું રૂરલ સાઈડ હૈ. એટલે ઓછું જ ભાડું હે સાત-આઠ હજાર રૂપિયા ભાડું હે. પણ પાલવે એવું એમ પણ લોકેશન બહુ હારુ કેમ રૂટ ઉપર ચો બીજી હોટલ નહી.
હા હા તો એ બેનિફિટ થાય છે આવતા જતા સાધનો મોટા ટ્રકો ને એ બધું ઉઊભું રે એમ.
પણ એ બાજુ રેતી નો ધંધો બહુ પાહો.
હા હા હાા લીઝ વધારે હશે ત્યારે એટીની.
અઈદ ન.
હમ ચાલે ચાલે એ સારું છે.
એટલે જોઈએ હવે જમવામાં તો જમવામાં તો અમે ઘણું બધું હ દુનિયામાં પણ આપડે ભાઈ હું થોડું ખભરાવાનું લોકો ને તો ખવડાવવાનો લોકોનો શોખ ખરી
નવું નવું કંઈક ના કંઈક કઈક ના કંઈક તો એેડી જ આવતું હો એમ.
હા.
હમ સારું રતું બધ. તમારું આમ ફર્નિચર બર્નિચર થોડું. કરાવ ને વ્યવસ્થિત હોટલ બનાવી દો નેમ.
એલે વ્યવસ્થિત જ.
હમ એ એક બેમાં ફેમિલી. ફેમિલી આયન બેસી શકે એવુ ફેમિલી.
હા ફેમિલી બેસી શકે એ એટલું બધું એટલે શું હત. અત્યારે જનરલી અ તોવું હોય અત્યારે શરૂઆતમાં તો ભ મેન હોલ બના્યો હોય.
હમ.
બધું પીઓપી બપી મારીિંગ કમ્પ્લીટ કરાવી દીધું હોય બરોબર. પછી જોઈએ તેમને આગળ ભી એક સાથે બધું. નાખી દેવું તો એવું કું કેવું ચાલે ના ચાલે ભાઈ આ તો ફૂડિંગ નો ધંધો હોય. પણ ક્વોલિટી બેસ્ટ જ હાલવાના. ચાલવાની તો છે જ બરોબર પણ અત્યારે શરૂઆતમાં. તેવું હોય પેલા બધું રેગ્યુલર માટે રાખવું હોય. એટલે અંદરનોો રૂમ તો હોલ તો કમ્પ્લીટ માટે જ રાશે હોય.
હા લોકો ના ટેસ્ટ એ ભાવ સ્વાદ લોકો ન મેચ થવો જો ને. પછી ખ્યાલ આવો એક વખત ચાલી ગયા પછી તો બઉુ જ મજા આવે.
એ બાજુ કેવું આવું આપણી સિટી જેવું નહીં. થોડું તમે દેશી વા લોો ને તો વધારે સારું રહે એમ.
હા એ તો આ લોકો શું હોય ટ્રક ના ડ્રાઈવરો એમને તો કેવું હોય. આવું પનીર ન બનીર ની સબ્જી ના ભાવ એમનો તો પ્યોર દેશી. હોય કીરના ગો પેલા શું કેવાય આપડા રોટલા હોય. જીન. ગ અને મોળેલું ચુરમા ટાઈપનું ના બધું હોય ને એ લોકોને એવું બહ ભાવે.
હા એજ નહ એટલે એના માટે એટલે આપણેે મેન ટાર્ગેટ તો એ લોકોના જ કરવાના હૈ.
હા સો ટકા અ એ લોકોને જ કરે વાત.